હા, જય શ્રી કૃષ્ણ, કેમ છો?
હું મેં મજામાં આપ કેમ છો?
હા, બસ મજામાં.
અમમ હલો.
હા હેલો બોલીએ હા
હઅ ટુ મિનિટ હ
હા.
આજ મેને થારે સાતે એક્સરસાઇઝ અને ફિટનેસનું મહત્ત્વ વિષેય પર વિસ્તારથી વાત કરવી છે. આ તો ખુબજ જરૂરી વિષય છે આજકાલ ની ભાગદોડી જિંદગીમાં ફિટ રવું ખૂબ મહત્ત્વનું બની ગયું છે.
હા સાચું છે ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત તો હોય છે કે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપતે નથી. પણ શરીર સ્વસ્થ હોય તોજ જીવનનો આનંદ સાચો તો મ મઠી શકે
એકદમ ફિટનેસ કેવલ પાતળા અથવા સુંદર દેખાવાનું. નામ નથી પણ શરીર મન ઓર જીવન શૈલી સ્વસ્થ રખવાની આદત છે.
હા એક્સરસાઇઝ શું છે પેહલા તો આ એ કહીએ કે એક્સરસાઇઝ એટલે શું?
અ એક્સરસાઇઝલે શરીર ને સક્રિય મજબૂત અને સ્વસ્થ રાખવા માટે કરવાના કરવામાં આવતી શારીરિક ક્રિયાઓ જેમ કે ચાલવું દોડવું યોગ સ્ટ્રેચિંગ સાયકલિંગ પ્રાણાયામ જીમ એક્સરસાાઈઝ ડાન્સ સૂર્ય નમસ્કાર આ બધું એક્સરસાઇઝ ના ભાગ છે.
હા હ એટલે રોજ શરીર ને હલન ચલન આપવું એ એક્સરસાઇઝ નો આધાર છે.
હા જો આપને દિવસભર કેવલ બેસી રહીએ મોબાઈલ જોઈએ. ટીવી જોઈએ કામ કર રહીએ પણ શરીર ને હલચલ ના આપીએે. તો શરીર ધીરે ધીરે કમજોર થકા લાગે.
હા એ વાત તો તમારી સાચી છે. આજકાલ ઘણા લોકો સમય નથી એવું કહે છે પણ પછી અ પીઠ દર્દ વજન વધારો થકાવટ સુસ્તી આબુ આ બધી સમસ્યા આવે છે.
હા એટલે થોડો સમય કાઢીને એક્સરસાઇઝ કરવી જરૂરી છે. ફિટનેસ યુ છે.
હા હવે ફિટનેસ શબ્દ નો અર્થ સમજાવ.
હ ફિટનેસ એટલે શરીરની એવી સ્થિતિ જેમાં વ્યક્તિ સ્વસ્થ તસફૂરતિ વાહન સક્રિય અને તાકતવર હોય. ફિટ માનસ જલ્દી થકતો નથી કામ સારું ક કરી શકે છે શરીર માં સંતુલન રહે છે અને છે.
હા એટલે ફિટનેસ નો સંબંધ કેવલ વજન સાથે નથી પણ પૂર્ણ આરોગ્ય સાથે છે.
હા અ એકદમ. કોઈ પાતળો હોય પણ કમજોર હોય શકે અને કોઈ થોડી હેલ્દી બોડી વાળો હોય પણ ખૂબ ફિટ હોઈ શકે. ફિટનેસલે તાકત લવચિકતા સનશક્તિ સંતુલ ન અને વ સ્વસ્થ.
હા એ વાત તમારી સાચી છે. તો એક્સરસાઇઝ નું મહત્વ શું છે.
હમ એક્સરસાઇઝ શરીર માટે દવા સામાન છે. એનાથી શરીર માં રક્ત સંચાર સારૂ થાય છે. માંસપેશીઓ મજબૂત બને છે. હડકા સારા રહે છે વજન નિયંત્રિત રહે છે અને શરીરની કાર્યક્ષમ તા વધે છે.
હમ હા જે મને લાગે છે જે લોકો નિયમિત ચાલ નિયમિત ચાલે યોગ કરે અથવા વર્કઆઉટ કરે એ લોકો વધારે ફ્રેશ લાગે છે.
હા. નિયમિત એક્સરસાઇઝથી હૃદય મજબૂત બને છે રક્ત સંચાર સુધારાય છે. બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદ મળે છે અને હાર્ટ ડસીઝ ન ધોકો. ઓછું નહી થકે છે.
એટલે રોજ ચાલવું સીડી ચડવું હલકું જોગિંગ અથવા યોગ આ બધ. તુ હૃદય માટે સારું છે.
હા. ખાસ કરીને ચાલવું સૌથી સરળ અને અકારાત્ક વ્યાયામ છે.
હા વજન નિયંત્રણામાં મદદ વજન નિયંત્રણ માટે એક્સરસાઇઝ કેવી રીતે મદદ કરે છે.
એક્સરસાઇઝથી શરીરની કેલરી બ છે જે લોકોનું વજન વધી. રહ્યું હોય તેમને ચાલવું યોગ્ય સાયકલિંગ ડાન્સ અથવા વર્કઆઉટ. થી ફાયદા થાય છે.
પણ કેવલ એક્સરસાઇઝ થી જ વજન ઓછું થાય.
નહી એ સ યોગ્ય આહાર પણ જરૂરી છે પણ એક્સરસાઇઝ વગરવ જે નિયંત્રણ કર. કિન બની શકે.
હા. જો કોઈ રોજ જંક ફૂડ ખાય અને બિલકુલ હા. હાલન ચાલન ના કરે તો વજન વધવાનો ધોકો જરૂર છે.
હા.
માંસપેશીઓ અને હાડકા મજબૂત બને. અ એક્સરસાઇઝ થી અ શરીરની તાકાત કેવી રીતે વધે.
એક્સરસાઇઝ થી માંસપેશીઓ મજબૂત બને છે શરીરમાં. ફ્લેક્સિબિલિટી વધે છે સાધા ચલાયમાન રહે છે હાડકાને. પણ મજબૂતી મળે છે. ખાસ કરીને યોગ સ્ટ્રેચિંગ સ્ટથ એસરસાઝ આ માટે ખૂબ. ઉપયોગી છે.
એટલે રોજ થોડાક સ્કોટ્સ છે સ્ટ્રેચ. સ્ટેચ હાથ પગની એક્સરસાઇઝ કરવી સારું છે
હા જેમ શરીર ને કામ માટે ચાલવું. જરૂરી છે એ બીજ રીતે એક્સરસાઇઝ થી શરીર સક્રિય રહે છે.
માનસિક સ્થવ માટે ફાયદા. અ એક્સરસાઇઝ નો અસર મન પર મન પર પણ પડે છે ને.
હા બિલકુલ ખુબ. એક્સરસાઇઝ તના ઓછી કરે છે મન પ્રસન્ંદ રહે છે. ચિંતા ઘટાડે છે અને મૂળ સારો કરે છે.
એ કેવી રીતે.
હમ કારણ કે એક્સરસાઇઝ કરતા શરીર માં એવ હર્મોન. ની નીકળે છે જે મન મે. અ હલકો આનંદી અને શાંત અનુભવ કરવે છે. એટલે જે લોકો નિયમિત એક્સરસાઇઝ કરે છે એ લોકો. સામાન્ય રીતે વધારે પોઝિટિવ ફીલ કરે છે.
અચ્છા હા મને પણ ચાલવા જવું ત્યારે મન હલકું લાગે છે.
હા બિલકુલ ક્યારેક માનસિક થકાવટ હોય તો થોડી બોલ કર. વોક અથવા યોગ્ય પન ખૂબ મદદ કરે છે.
હા હા એ વાત તમારી સાચી છે. ઊંઘ સુધારવામાં પણ મદદ કરે છે ઊંઘ ઊંઘ પર પણ અસર થાય.
અ હા ની અમ એક્સરસાઇઝ થી રાત્રે ઊઘ સારી આવે છે શરીર એક્ટિવ રહે તો રાત્રે આરામથી ઊંચ આવે છે. જે લોકોની ઊંઘ ન આવતી હોય. તેમને ચાલુ યોગ્ય બથિંગ. એક્સરસાઇઝથી ફાયદા થઈ શ શકે.
હા આ તો ખુબ સરસ વાત છે. આજકાલ ઘણા લોકો મોબાઈલ વધારે જોવાથી. પણ ઊંઘ ની સમસ્યા અનુભવ કરે છે.
હા એટલે બોડી મુવમેન્ટ જરૂરી છે ને
હમ્મ ના ડયાબિટીસ અથવા અ અથવા બી બીજી બીમારીઓ એક્સસાઇઝ ઉપયોગી છે.
હા નિયમિત એક્સરસાઇઝ બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં મદદ કરે છે ડાાયબિટીઝ મોટાપા બ્લડ પ્રેશર જોઈન્ટ પેન્ટન્ટ ડીસે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ આવુ એક્સરસાઇઝ પણ ઘણી ઉપયોગી સબિતા થઈ શકે
અચ્છા હા એટલે ડોક્ટર પણ ચાલવા યોગ અને અ હલકી એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે.
થી એકદમ પણ જેની ખાસ બીમારી હોય એને ડૉક્ટરની સલાહથી યોગ્ય એક્સરસાઇઝ પસંદ કરવી
હા બાળકો માટે ફિટનેસ કેટલું મહત્વનું છે.
હા હમ્મ ખૂબ મહત્ત્વનું બાળકો જો ફક્ત મોબાઈલ ટીવી ગેમમાં વ્યસ્ત રહે અને બહાર નુ ખેલી તો શરીર કમજોર બની શકે એટલે તેમને દોડો કુદ કુદ કુદું આઉટડોર ગેમ સાયકલિંગ યોગા આ બધા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ.
હા એ વાત તમારી સાચી છે બાળકોમાં શરીર શારીરિક તાકાત અ લવચિકતા અને અ અને સહનશક્તિ વધારવા આઉટડોર એક્ટિવિટી જરૂરી છે.
હા અને એ નથી તેમનું મન ફ્રેશ રહે છે. હમ્મ બને છે.
હા મહિલાઓ માટે એક્સરસાઇઝ શા માટે જરૂરી છે.
હા મહિલાઓ ઘર કામ બાળકો પરિવાર કામ ધંધો ઘરની જવાબદારી નિભાવે છે એટલે અ તેમને ધ્યાન પોતાના શરીર પર ધ્યાન આપવું જરૂરી છે. ચાલુ યોગ સ્ટિચિંગ લાઈટ સ્ટથ એક્સરસાઇઝ આ બધા મહિલાઓ માટે ખૂબ લાભદાયક છે.
હા ખાસ કરીને પીઠ દર્દ કમર દર્દ થકાવટ વજન વધારો આ સમસ્યા ઘણી મહિલાઓમાં જોવા મળે છે.
હા જે અ જે વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સંભાળે છે એ પરિવાર અને કામ બંને સારી સંભાડુ શકીએ. એક્સરસાઇઝ અને ફિટનેસ મુખ્ય ફાયદા શરીર સ્વસ્થ રહે હૃદય મજબૂત બંને બાજુ નિયંત્રણ રહે માંસ પેશીઓની હાડકા મજબૂત બને તનાવ ઓછો થાય
હા એ તમારી વાત એકદમ સાચી છે.